હલો.
સલામ-વાલેકુમ.
વલલેકુમ અલામ વરહમત અલલાહ વબરક.
હમણા અમે ટીવી પર એક ન્યૂઝ જોયા હતા, હલો.
હા, કેમ છો?
હું એકદમ મજામાં છું, શું કેતા હતા બોલો તમે?
કઈ નહી, આજે આપણે આ વર્ષે મહિનાના અંતમાં હજ પૂરી થાય. અને ઈદ ઉલ અહદા નો તહેવાર પણ એટલી સરસ રીતે ઉજવાય છે તો ક મકાને કાબા શરીફ ના મદીના ના દ્રશ્ય જોઈને જ દિલ ખુશ થઈ જાય છે તો મને થાય છે કે બસ ત્યાં જ પહોંચી જઈએ તારું શું કેવું છે
હા સાચી જ લાખો લોકો એક જ રંગના કપડા એરામમાં બધા ભેગા થાય છે એ એકતા જોઈને તો આંખમાં આંસુ આવી જાય કે અલ્લાહ ના ઘરેની ઈદ તો કેવી ઈદ હશે
અરે બઉ મસ્ત બધા સાથે મળીને દુઆ કરી અને સવૈયા ખાધી પણ હા આજકાલ આ તહેવારો ના નામે માર્કેટ પણ એની આફત પણ એનાથી તો બચવા જેવું જ છે તો આફત્ત
હા તે ઈ વાત તો સાચી કીધી પણ આપડે સાચી રીતના બધું પ્લાનિંગ કરીને જઈ તો કોઈ પણ મક્કાામદી ના જવામાં કે હજ કે ઉમરા માટે એક સારી ટુર ગોતી લઈ તો એમાં તો આપણને કઈ એટલું બધું ફ્રોટ કે એવું કઈ થતું નથી આપડી સાથે એ આપણને સરળ પડે
હા પણ મારો એવો વિચાર છે કે આપડે મકામદી ના ફૂલ ફેમિલી ને લઈને જઈએ
હા એ તો સાચી વાત છે પણ હું શું કેતી આપડે હે ને ટુરિસ્ટમાં જે સારું એવું ઈન્ડિયાનું ટુરિસ્ટ હોય એમાં છે તો કેવું રહેશે
હા આપડે એમ જ કરીએ એવું જ કરીએ કે આપડણે બુકિંગ કરાવી લઈએ ઠીક છે
હા તો મારા કોન્ટેક્ટમાં એક છે ને ગ્રુપ છે અ અલસંધિ કરીને તે બહુ મસ્ત ગ્રુપ છે ત્યાં જવા માટે તેમાં શું હોય છે ખબર હ કે અ તેનું અલગ અલગ પેકેજ હોય છે પંચોતેર હજાર જે સ્ટાર્ટ થાય છે એક લાખ લગી તેનું પેકેજ હોય છે પંદર દિવસ અથવા તો એકવીસ દિવસ ના ઉમળ નું હોય છે તેમાં એમના તરફથી પણ આપણને ફ્રીમાં ચાર થી પાંચ ઉમરા કરાવે છે તો આપડે તેમાં છે તો
હા મારો પણ એવો જ વિચાર છે પણ તું જરા જોઈ લેજે ભલે આપડે પૈસા થોડાક વધારે દેવા પડે પણ મકામદીના એની છે ને ઈ લોકો નજીકમાં હોટેલ ને એવું બધું આપતા હોય ને તો આપડે છે ને ચાલવાનું થોડુંક ઓછું રે એમ મેં સાંભળ્યું હતું મારા માસી પણ ત્યાં ગયેલા છે એટલે ઈ કેતા કે આપડે એ રીતે જઈએ ને તો આપણે ઓછું ચાલવું પડે અથવા કે બીજા વાહન માં એ રીતે જવાનું હોય તો આપણે ઉમરા પણ વધારે કરી શકીએ એમ તો આપડણે છે ને એવી રીતે ગોઠવીએ કે હોટેલ છે ને એકદમ નજીકમાં હોય
હા એ તો તે સાચું કીધું પણ મેં તને જે વાત કરી ને ઈ એકદમ છે ને અ મક્કામ સરીસ ન હ ને સો મીટર ની અંદર જ તે હોટલ હોય છે અને જે મદીના શરીફ છે ને ત્યાં બસો મીટરની અંદર જે લ બુકિંગ હોય છે અને ત્યાંનું ખાવા પીવાનું રહેવાનું ને આ બધું બઉ મસ્ત હોય છે તો તું મેં એ મને ઠીક લાગ્યું તું
હા તો
એ તો તને ખબર જ હશે ને કે ત્યાં ઉમરા કઈ રીતના કરવામાં આવે હે
હા એ તો આપણને માસ ગયા ત એટલે એ બધી વાત કરતા હતા પણ આપડે પેલા તો અહીંથી કઈ રીતે નીકળશું ને શું કઈને પેલા આપડે ઈ ડિસ્કસ કરી લઈએ કે આપડે કંઈ રીતે જવું એમ?
અરે, મેં તને વાત તો કઈ રીતે, પેલા આપડે હે આ રીતના કોઈ સારા ટુરિસ્ટ ન સંપર્ક ર રે અને તેમાં જ બધું આખું પેકેજ આ આવી જાય તો આપડે એને અ એ રીતના જતા એ રહી અને એરપોર્ટ થી ડાયરેખે ને મદીના શરીફજા અ પેલા તો મકા શરીફ જશું અને ત્યાંથી તે લોકો આપણને મદીના શરીફ લઈ જશે અને તેમાં રહેવાનું. રેવાનું ને જમવાનું બધું તેમાં જ આવી જશે, ફૂલ પેકેજની સાથે જ.
હા, તો હું તને એમ જ કહ છું કે, પેલા આપડે અહિંયા થી એ ને એક પ્લાન ફિક્સ કરીએ કેમ કે આપડે બે રહીએ છીએ, એમાંય પચાસ કિલોમીટર નું ડિસ્ટન્સ છે. એટલે આપડે એક જગ્યા પર કરીએ કે આપડે અહીંથી નીકળશું અને પછી ત્યાંથી, છે ને, આપણે આપણે બસ માં જઈશું, પછી ત્યાંથી આપણેે પ્લેનમાં જઈશું. કા, તું કર ને. અમારા શહેરની નજીક જ છે, ઇન્ટરનેટ નેશનલ એપ. કોર્ટ આવેલો છે, તો આપડે ક્યાંય પણ જવું ના પડે. તો આપડે ત્યાંથી નીકળી જઈએ તો.
હા, એ પણ સારું રહેશે. બરાબર.
અને હું શું કેતી ત તને? તો અહિયાં ના ખાસ નિયમ ખબર જ હશે ને કે? આપડે ઉમરા કરવા જોઈ તો અહિયાં એરામ ધારણ કરવું પડે ને? હમ.
હા, તો આપણું
હા, ત્યાં કેવું હોય છે? જો હું તને આખી વાત કરું. કે ત્યાં, હે ને, એરામ હે ને, પુરુષ પેહરે. અને બે સફેદ કપડા હોય, તે પુરુષો પહેરવા ના હોય. સ્ત્રીઓ માટે હિજાબ પહેરવું હોય. અને હેને ત્યાં આપડે ઉમરા કરવા ટાણે હેને. એક નિયત કરવાની હોય છે. કે એ નિયત એમ હોય છે કે, લ્બેક અલ્લાહુમા ઉમ્ર લબેક અલ્લાહમ. એ રીતની આખી એક નિયત કરવામાં આવે હ. એના પછી જ તવાફ કરવામાં આવે હે. અને ત્યાં હે ને આપડા જે લોકો હોય ને, તેને વાળ કાપવામાં આવે એટલે કે પુરુષ ના માથા ઉપરને આખું માથું મડાવવામાં આવે. અને સ્ત્રીઓ માટે હ ને, જે એમના સ્ત્રી વાળ હોય ને, તેમાંથીને થોડાક અમુક સામાન્ય વાળ કાપવામાં આવે. પછી એ એક હિસ્સો હે ઉમરાનો તે કરવું તો ફરજિયાત જ છે.
હા, અને અહીં તવા પણ આપડે મકામાં ભોજીીએ. પણ એ તો છે, આપડે મકકા મકકામાં જઈએ. તો અહીં તવાપ કરવું પડે ને.
હા, તોવાફ કરું તો ફરજિયાત છે ને.
એ આપડે ને, આપડી સૌથી મહત્વની આપડી વિધિ હોય એમાં છે ને, કાબા શરીફ ના ખૂણા પર આવેલું એક પવિત્ર ઈ આપડે ઈ તો આપડા કાબા શરીફ છે. ત્યાં એઈ જોવામાં તો, તને ખબર જ હશે કે, આપણે આંખું પેલા આપડણે પેલી વાર જોતા હોય ને. તો આપણે જે કંઈ પણ આપણે ઈચ્છા હોય કે જે મન્નત હોય, આપણે ઈ માંગી લેવાની. અને પછી, હે ને, આખું ઉપર આપણને જે કોઈ પણ ટુરિસ્ટ લઈ ગયા હોય ને, એઈ લોકો જ આપણને કહે કે, તમારે આંખું બંધ કરી દું ને આ હ આખ બરાથ રાખ વી દ પછી આપડે કાબા આપણે અં પહોંચીયે ને, અને પછી આપડે મન માંગીને પછી આપણેે ખોલવાની પછી જ આપણેે કાબા શરીફ ને જોવાના. એટલે એવું કેહેવામાં આવે છે કે, આપડે જે કઈ પણ માંગેલી, પેલી મન હોય ને, એ આપણી પૂરી. થઈ જાય. અને ઈ કાબા શરીર ની આસપાસ ને, ઘડિયાળ ના કાટાની વિરુદ્ધ દિશામાં આપણે હને. સાત વાર આપડે ફરવામાં આવે છે. એટલે આપડો હેને તવાબ પૂરો થઈ જાય પછી આપડે હેને ઈ મકામે ઈબ્રાહીમ એઇબ્રાહિમ મસ્જિદ આવેલી હ ને યાંયા મસ્જિદ માં આપડે ગમે ત્યાંને બે રકાત આપડણે નમાજ પડવામાં આવે છે અને ્યાં ત્યાં જમઝમનું પાણી પીવામાં આવે અને મદી નામાં તો તું જો ને તો નોકરું મારા માસી ગેતા કેતા તું જો ને પીવામાં બધા જમઝમનું પાણી
હા એ વાત તો તે સાચી કરી છે તવાફ ને વાત કરી ને તું એમ કેતી હતી ને કે માકા બસસને અ ફરતે ચક્કર લગાવવા પણ એમાં હ ને ફરજયાત સાત ચક્કર લગાવવાના હોયને દુવાની વાત કરી ને તેમાં આપણે દુઆ પણ આપડે જે કરી એ કરી હગ કુરાન સરલાાવત કરી હકી ઘણું બધું કરાઈ હકેમ તે જે એમ કીધું ને કે બે રકાત નમાજ પડવાની હા એઈ તારી સાચી વાત કે ત્યાં બે રકાત નફલ નમજ તો અદા કરવાની હોય પણ સાથે સાથે આપડે જેટલી નફર નમાજ પડી ઈ પણ સવાબનુંું કામ છે અને તે મદીના ની વાત કરી તો મદીના માં તો રસૂલ સલાહ વસલમ તેમની જયાર જ કરવાની તો એક અલગ જ મજા આવે
હા ત્યાં મદીનામાં તો આમ તું ખાલી એમ નામ આપડે મોબાઈલ મેપ પણ હ આપડે વિડીયો જોતા હોય ને તો આપડામ ત્યારે જ આપડ આમ થઇ જાય કે ઓહ મારે તો ત્યાં જવું જ છે એ ખાલી વિડીિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જઈએ તો આપડે અહં સાચે જ જઈએ તો તો આ હા જન્નત મળી જાય એવું લાગે આપણને એઈ આમ પરફેક્ટ આપડે આમ યાં પણ આપડે હિજરત કેવાય ને બદીીને આવએ એટલે
હા એ વાત તો તારી સાચી પણ તને તો ઓલી વાત ખબર જ હશે ને કે નદીના શરીફમાં કબ્રસ્તાન આવેલું છે જે કબ્રસ્તાન નું નામ જન્નતુ બકી છે આ કબ્રસ્તાન હે ને એકદમ અલ મસ્જિદ ઉન નબી ની બાજુ માં આવેલ છે જ મોહમદ સલાલાહલ વસલમ ના ઘણા સાાબા પરિવાર છે અને જે કોઈ મુસ્લિમો ત્યારે હજ કરવા કે ઉમરા કરવા જાય છે એમનો ઈંતકાલ થઈ જાય તો તે લોકોને ત્યાં જ અ આરામ ફરમાવામાં આવે છે
હા એ તો મને ખબર જ છે એટલે આપડે એનો અર્થ કોણ સ્વર્ગ અને જમીન થાય એ તો તને ખબર જ હશે આપડે જનતુલ બકી જનત એટલે સ્વર્ગ થાય અને બકી એટલે જમીન એટલે જે આપણે જગ્યા હોય એ એટલે ઈ સ્થળે અ બધાને હે ને આપડે હં ગયા હોય ને આપડો કાલ થઈ જાય ને તો આપણને અહંયા દફન કરવામાં આવે અને એ ઈ તો કોઈ કિસ્મત વાળા હોય ને એઈજ ત્યાં દફન થાય એમ કેમ કે એવું કહેવામાં આવે છે કે જ્યાં જે આપણેે કબરજી ખોજતો હોય ને એને પણ ની માટી માંથી તો તું જોને તો અંતરની આમ ખુશ્બુ આવે એની માટી માં પણ અંતર ની ખુશબુ હોય એને ખુદ ને એવું થઈ જાય કે હું અહીંયા સુઈ જાઉ એમ એટલી એવી ખુશ હોય એ તો વાત જ ભૂજમાં તો ઈ આમ કબ્રસ્તાન તો ઈ કોને નસીબ થાય એમ
હા એ તોું તે સાચી જ વાત કે સારું અલ્લા પણ આપણને એક સફર મદીના ઓ મકાનો કરાવે
એક બાાર તોવા પણ આપણને ત્યાંની જત નસીબત ફળમાં આવે
આમીન સુમા અમીન
હા ચલ તો ખુદા આફીશ.